એ આવી ગઈ અવાજ બસ આગઈ આગઈ
આપકી આવાજ મુજે કમ આ રહી હ
અભી એસા હિ હૈ
હેલો હેલો
હેલો હા તને મારી અવાજ આવે છે
હા મને આવે છે તમારી અવાજ શું કરો છો
બસ બેથી છું તું શું કરે છે
કઈ નહી હું પણ બેઠી જ છું તેવી જોઉં છું
બરોબર બરોબર શું કરતી હતી જમી લીધું
બસ કઈ નઈ તમે જમી લીધું શું બનાવ્યું
રોટલા ને દાલ
એ હા એ બધું ભાવે છે તમને
હા મતલબ બનાવી દઈએ તો ખાઈ લઈએ
હમ્મ નહી નહી અમને તો નહી ભાવતું.
નહી ભાવતું પણ તને ખબર તો છે કે એ શું હોય.
હમ્મ.
એ પેલા ગોલ ગોલ હોય. રોટીને ગોલ ગોલ કરીને બાફી નાખે કુકરમાં.
બરાબર છે.
હમ એ રોટા.
હમ્મ.
હજી બતાવ શું કરતી હતી.
બસ કઈ નઈ જોને બેઠીથી ખાવાનું તો અ વે શું કવ.
તે જમી લીધું શું ખાધું.
અ મેં તો રોટી સબ્જી ખાધી. શાખ હમ્મ હમ્મ.
હમ્મ. તને. શું ભાવે છે આમ?
મન તો તો છે ને જો ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે આપડે ખાઈએ છીએ ને એવી રીતે. જેમ કે બર્ગર, પિઝઝા.
હમ્મ મને પણ ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે એમ.
હા બરાબર છે.
પણ મને સાઉથ ઇન્ડિયન પણ વધ ધારે ફા
હમ્મ બરોબર.
સાઉથ ઇન્ડિયન પણ મને બહુ સારું લાગે.
હા સાઉથ ઇન્ડિયન પણ સારું આવે છે. ઇટલી, એમાં મને મેંદુ વાળા ભાવે.
હા મને મેંદુ વડા નથી ભાવત.
હમ્મ. પર ગરમ ગરમ ક્રિસ્પ હોય ને તો બો ગમે.
હમ્મ.
હમ્મ.
ત પેલા ટ્રાય કર છે પડ્ડુ કેવાય પડ્ડુ.
નહી ના.
એ મતલબ અ ઈડલીનું જ બેટર હોય.
હા. બરોબર, એમાં શું-શું આવે?
ઈડલી પછી ઉત્તપાનો બેટર હોય ને?
હા.
ઉત્તપાના બેટર માં અહ એક ગોલ ગોલ આવે, આમ નાના-નાના ટીકડી જેવા આવે. એનું તવો પણ ડિફરન્ટ આવે.
ઓહ! બરોબર.
તો એમાં એ લોકો પોર કરી નાખે નાની-નાની ઈડલી હોય ને છોટી ઇડલી
જી ગઈ, એમાં વેજીિટેબલ્સ કટિંગ કરીને મૂકે હે ને?
હમ્મ-હમ્મ-હમ્મ.
હા એ અમારા ઘરે બને છે.
હા અને બંને સાઈડ એને તેલમાં થોડું આમ
હા, હા બરાબ બર બરાબર-બરાબર. બસ પછી છેને અહ તમાર ઘર પેલું બને છે દાલબાટી?
હા દાલબાટી બને જ છે ને.
હા અમારી ઘરે પણ બન બને છે એ તો.
હમ્મ, મારા મ મમ્મી ના ઘેર તો રોજ્ સ સંડે ને દાલબાટી બનતી.
હા અમારે વીકમાં એક બાર એક વાર તો દાલબાટી હોય છે જ મસ્ત.
હા અમારે પણ વીકમાં એક વખત તો બને. કાય પણ ના મલે ને તો દાલબાટ
હમ્મ કશું ના મળે તો દાલબાટ એ વાત સાચી કીધી. પછી અમુક વાર બારે જ જઈએ, ખઈએ ફાસ ફૂલ્સ પણ ખઈએ. પીઝા, બર્ગર આઈસ્ક્રીમ એ ફ્રેન્ચ ફ્રાઇઝ
હા એ બધું અલગ
હમ્મ. તમે નય જતા બાર?
જવું છું ને.
હમ્મ.
આટલું બધું નય જતી, થોડુક.
અમે લોકો પણ નય જતા પણ કોઈ, કોઈક વાર મોસ્ટલી કોઈ ફ્રેન્ડસ જોતો જ, બાકી એવું નય કે, દર વીકમાં એક વાર જવાનું એટલે જવાનું.
અના પળ નઈ
અને પછી કેવું કે, જેમ કે વોફલ ને બધું એ પણ બો ભાવે વોફલ પણ બો મસ્ત આવે છે.
હમ્મ, વોફલ અને પછી હમ્મ, તે
હમ્મ, પછી પેલું સ્ટ્રોબેરી વારું પણ આવ્યું છે, ખબર છે?
શું?
અરે ગ્લાસમાં આપે છે, અ સ્ટ્રોબેરીઝ ને કટ કરી દે હાફ પીસમાં પછી એનો ઉપર બ્ર બ્રાઉની નાખી દે અને એવી રીતે ગ્લાસ માં ફૂલ કરી દે, અને ઉપરથી એના અ ઉપર છે એને ચોકલેટસ ચોકલેટનું પેલું નાખી દે. એ તો એટલું મસ્ત લાગે ને ખાઈએ તારે.
હે, ખબર નહી મને મ જોવું પડશે.
હા આપડે હું તમ ત હા અહિયાં નડિયાદમાં તો સારું મળે છે.
બરોબર.
હમ્મ્મ. તમારે તઈ મળે છે.
હ મતલબ મુંબઈ મળતું હશે, પણ મેં જોયું નહી. મતલબ હું આટલું બધું ફરતી નથી.
અહિયાં નડિયાદમાં એક જગ્યા મા મે મેં નતું ખાધું પણ મેં જોયું છે ખરા.
બરોબર, જા ખાઈ ને આવ આજે પછી.
હમ્મ. પછી જેમ કે તમે નૂડલ્સ બનાવો છો ઘરે?
હા, ફેવરેટ છે મારા નૂડલ્સ.
કેવી તે બનાવો?
મેં એક જોયું હતું, એ શું કરે તેલ નાકે પછી અ અ મરચાં, અદરક, લસણ ઠીક છે એના ખી દે સબ્જીઓ નાખી દે પછી નૂડલ્સ નાખે, પછી સિંગ નાખે.
ઓ બરાબર.
સિંગ હોય ને થોડી તેખી નાખે, કિરકા ઉતારી નાખે, ક્રશ કરી નાખે નાહની ને પછી આમ સ્પ્રિન્કલ કરવાની ઉપર.
ઓકે.
ટું સોયા સોસ.
અ
બઉ સારું લાગે. બઉ સારું લાગે.
કેવી બનાવી પેલા નૂડલ્સ ને બાફી દઈએ.
હા.
પછી છે ને એની કરવા માટે મમ્મી ઉપરથી થોડું ઘી નાખે પછી પછી છેને વેજીિટેબલ્સ કટ કરે જેમ કે આપડે કેપ્સિકમ અ કેબેજ અને અ પ્યાજ
હા.
પછી પી એને વઘાર દે જેવું વઘારવાનું હોય પછી થોડુંક એસી એટલે સીજાઈ જાયને પછી શક ઉપર નૂડલ્સ નાખી દે અને મસાલો નાખી દે એવી રીતે બનાવીએ છેએ અમે લોકો તો.
બરોબર હવે બસ મસાલો નથી નાખતા.
મસાલો તો નોર્મલ.
અને પિંગ તો મે હમણાં હમણાં જોયું હતું આ શું એ પેલા નહી હમ્મ કોરીના તે જોઈએ. કોરિયન ના યુટ્યુબ પર યા કોઈ પણ ઇ ઈનફ્લુએન્સર ફૂડ ઇન્ફૂએન્સર
તમને ખબર છે મેં છે ને પેલી જામફણની આઈસક્રીમ જોઈ તમને આવડે છે?
નહી મને ખાધી છે પણ મને આવડતી નથી બનાવતા.
હુ તમને બતાવ સરખી એની રીત મસ્ત છે.
હમ્મ.
પેલા શું કરવાનું છે જામફળ હોય ને જામફળ મોટું એને લેવાનું પછી જે અંદરનું ના હોય જેમ કે આપડે અંદરનું જે એનું ઘર આવે ને એ બધું નિકાલ દેવાનું.
હા.
પછી એનામાં જે ઘરને છે ને મિક્સ સીમા નાખીને અંદર પેલું ખબર છે અમૂલ ની ક્રીમ ને બધું આવે છે મિલ્ક કેક ટાઈપ બી ક મિલ્ક આવે છે.
હા.
એને ક્રશ કરીને અને પછી અ ક્રીમ ને ક્રશ કરીને શાંતિ થી આખું ક્રશ કરીને પછી જે જેવી રીતે જામફલ ને આપડે અંદર થી ઘર ઘર નીકાળી દઈએ ને તેમાં ખાડો પડી જાય. ખબર છે?
હા
તો એના ઉપર એના પછી એ જે બનાયલું હોય એના ઉપર નાખી દેવાનુ પછી એને પેલું ડીપ ફ્રીઝર કર દેવાનું બો મસ્ત લાગે.
ઓકે ટ્રાય કરીશ ક્યારે.
હમમ હું તમને છે ને મોકલી આપીશ મેં રીલ જોઈ તી મસ્ત છે.
બતાવજે મને
અ પછી કોકોનટની આઈસક્રીમ પણ જોઈ કોકોનટ ની.
હમમ સુવન પેલાનું ટોપ ટોપરું બચાવીને રાખવાનું કે
એમાં છે ને અ ઓજો જે કોકોનટ હોય ને એને આખા જે પેલું વ્હાઈટ વ્હાઈટ હોય ને એ નીકાળી દેવાનું. પછી ક્રીમ અને અ મિક્સી માં પીસી નાખવાની અમૂલની ક્રીમ આવે અને શુગર પછી એને જેવી રીતે આઈસ ડીપ કરીએ ને એવી રીતે ડીપ કરી નાખવાની મસ્ત લાગે.
ઓકે સરસ. સારું.
એવી બધી નાની નાની રેસીપી બો જોઈ છે મેં.
હા લાગે જ છે.
હા અ
આ ટ્રાય કરીશું બંને
હા પાક્કુ ટ્રાય કરજો બો મસ્ત લાગે છે.
હા હા.
બોલો તમેં
બસ કાય નહી.
હમમ અ બાકી તો અ નાની નાની રેસીપી જ આમ આવેડે છે મોટી મોટી રેસીપી નહી આવડતી મને.
પાાવભાજી બીજી
બરાબર.
યે સહી રહેતા હે
તમારી આવાજ બો ધીરે આવે છે.
હેલો.
હા હેલો.
હવે આવે છે.
હા હવે આવે છે.
અરે બાપરે આ કાઈ તો બે મિનિટ આમ જ તું બે મિનિટ આમ જ વાત કર નહી તો પછી ફોન છે ને કટ થઈ જશે.
ઓકે-ઓકે.
સ્ક્રીન બેક થઈ ગઈ છે ને મારા સાથે બે વાર આમ થઈ ગયું.
ઓકે.
હમ્મ. તો બસ હવે પંદર સેકન્ડ પછી તું હેંગઅપ કરી નાખજે.
ઓકે, ડન-ડન-ડન પાક્કું.
હા હાલ ઠીક છે. વાંધો નહી.
બાય-બાય.
થઈ ગયું?
હા થઇ ગયું છે.
ચલો, બાય-બાય.
બાય-બાય.